હાલો મજા તમે કેમ છોમ હા હું હારું છે હું કર છ બધા
બધા જ મજા કરે
હ હું તમને એટલા માટે ફોન કર્યો કે હમણાં જ છે હ નવી દુકાન ખુલી છે સાડીની હોલસેલની તો તમારે જાવું છે ત્યાં જોવા
નહી મારે જોવા નથ જાવ
કેમ હ વાત કરી અ ખબર જ નથી પડી
કઈક બીજી વાત કરાય ને નવીનતા કઈક
હમ પછી છે ને એમ કહ કે તમે મંચુરિયન તમને આવડે મંચુરિયન કેવી રીતે બનાવવાનું
હ અ આવડેસ ને મને તો મંચુરિયન
એની રેસીપી કેવીરીતે
નાખવાનું કોબી પછી ગાજર મરચા ઓલા શિમલા મરચા
પછી સે કોનફોર કેઈ એને બધ લોટ ને બધી નાખીને ગોટાવારલેવાના
હમ
પછી કોર્નફ્લો પલારી દેવાનો થોડોક પછી ગોટાવારીને તરી લેવાના પછી સોસ નાખવાના બધી જાતના ચીલી સોસ
પછી ઓલો આવે આપડે સોસ આવે લાલ કલરનો એનું કઈ નામ મને ભૂલાઈ ગયું.
ટમેટા સોસ એવા બધા સોસ નાખવાનું પછી ઘાટું ઘાટું શાક બનાવે એમ બનાવતું જવાનું નાખી દેવાનું વઘાર નાખવાનું. બસ ઘાટું ઘાટું થઈ જાય એના જેવું બધું મસ્ત બની જાય.
બીજું તમને કઈ આવડે સે બનાવતા
મને તો મચ્છી નની બનાવતાડે મચ્છી કેવી રીતે બનાવી
એ આમાં પછી ના આવે બેન એ આવે મચ્છી ને બનાવે સીં ના આવે
તો મને બીજું ભજીયા બનાવ તા આવડે મચ્છી ને
ભજીયા બનાવતા આવડે છે તમને કેમ તમ બનાવ ભજીયા
ભજીયા પેલા મેથી સુધાર નાખવાની એમાં અજમા નાખવાના એમાં ચણા નો લોટ નાખવાનો એમાં નિમક નાખવાનું તેનું ઘોરો કરવાનું ઘોરો કરીન તળી લેવાનું
હ એમને તરાય કે નાખવા પડે તેલમાં તરાવા
તેલ તો થાવા દેવ પણ તેલમાં નાખી ને તળવા દો
હા એમ
પછી ઓલી ચટણી બનાવતા આવડે ખાટી મીઠી ચટણી બનાવતા આવડે. એ મા આંબલી હોય ને આંબલી ને પલાળી રાખ કલાક બે કલાક પલાળીને પછી એને ગરમ પાણીમાં ઉકાલ નાખવાની ખાટી આંબલી ને
અ
પછી એને ઉકાળી ને એને ગરમ ગરમ થઈને પછી એમાં ગોળ નાખવાનો પછી ઉકાળવાનું ઉકાળવાનું હ એમાં પછી ઉકાળીને ખાંડ નાખી ચટણી થય
હમ બરોબર
બધું આવે છે હવે બીજું તો કેમ
હ હ
હમ
બીજું કોઈ પૈવાને એવું બધું નથી આવડતું તમને
હ બટેટા પોવા ને એમાં બટેટા પેલા રેસીપીઓ બટેટા પેલા બાફી નાખવાના નાખવાના બટેટા ને બાફી બાફી ને પૌવા છે નેને પલાળી રાખવાના પાંચ મિનિટ પલાળીને પછી એને ધોઈ ને એને નીચરી નાખવાના પૈવાને નીચરી નાખવાના બટેટા બફાઈ ગયા પછી એના કટિંગ કરીને બટેટામાં નાખીને એમાં પછી મરચા સુધાર નાખ ના તણા તમાર ટમાંટર સુધાર નાકાના. પછી એને વઘાર કરી નાખવાનો પછી એમાં લીંબુ છે ખાંડ છે હરદર છે નમક છે એ નાખી ને પછી એને પૌવાને હલાવી નાખવાના માથે દાડમ ના બીયા છે ને સેવ છે
હા
સેવ નાખી દેવાની
એ બરોબર બીજું કઈ નથી આવડતું પુડી ને એવું બધું
એ તમને આવડતી તો તમે મને કયો હવે રેસીપી કઈ સારી આવે જમીનમાં
મેંદા ની પુડી ને બધી કરય ને થેપલા ને બધી
મેંદા ની પૂરી કેવી રીતે કરવાની
મેંદાની પુડી તો ગરમ લોટ કરીને લોટ બાંધો તો નહ બને એમાં ઘી નાખવાનું પછી જીરું તીખા ને બધુ ખાંડીને નાખવા લોટ બાંધી ને પછી વણી નાખવાની બરાબર વ્યવસ્થિત હમ
એટલામાં હવે જોઈ છે ઘરે છે ને ટ્રાય કરશુ તો કેવું બનેશ મેદાની પૂરી બનાવશ ખરે છે
હા
સારી બને છે કે કેઈ બને છે
હા ક્યાંય ફરવા ગયા તા કે ની
ફરવા જાવનો તો વિચાર છે જાવાનો
ક્યા વિચારશે કેમાં બેઠી ને જવાના સો
મમ્મી લોકો પ્લેન માં જવાનું વિચારેછે કે પ્લેન માં જાય હવે જી હમ જોયી ટેક્ટર માં જાય તો ટ્રેક્ટર માં બાકી પ્લેન
હે કઈ નઈ ફરવા તો રિક્ષા માંય બેસી ને જાય કે એવું થોડું શે
હવે જવાની ઈચ્છા છે સાતમ આઠમ માં ફરવાની જાઈએ ક્યાંક ફરવા ઈચ્છા તો ખરી છે વરસાદ નઈ હોય ને તો જશુ
હા હા
હા હા છયા જે બીજું શું
બીજું શું છે ખરીદી કરસુ ત્યાં જઈને
હા કરજે ખરીદી બીજું હું
તમે હમણા ઓલો કાનો ની પછી કાનો લીધો
નઈ અમે કાનો લીધો નથી થી ને અમારે કપડાં છે અયવા કાનાના
કેમ ત તમે તો ઓનલાઈન કાનો પેમેન્ટ કર્યું હતું ને
ઓનલાઈન કર્યો તો પણ અમારે એમાં મિસ્ટેક થી વાંચ્યું નહીં તે અમારા કાનો આવ્યો નઈ ને કપડા આવ્યા
કપડા અયવા તો પાછું તો પાછું રિટર્ન કરી લીધું ને કાના ને?
હા કરી લીધું
હોવે ને તો હવે પાછો મંગાવવાના જે કે નિ કાનો
હા મંગાવવાનો છે ને હવે ગોતયુ ક્યાંક બે જગ્યા કે જોવા જા હું મળી જાય તો.
હાલો દુકાનની શોપ માં મલી જાય કાનો
એ ગુડિયા જેવો આવે છે ને એવો લેવો શે બાકી તો હારું છે ને બધાય ને હલો હલો હવે મારો ફોન કરો તો મારેઈ થઈ જાય આમા હાલતા હાલતા ભાઈ એક તમે કર્યો હતો ને હવે હું કરી દઉં ને હજી વાત છે દસ મિનિટ પછી થાય હા હા પછી ક્યા જાય